હલો હલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
હું મજામાં છો તમે કેમ છો?
હું પણ મજામાં છું શું ચાલે છે બીજું?
બસ કંઈ નહીં જો અત્યારે આ બધા બસ નાસ્તાની તૈયારી કરીએ છેીએ કે શું બનાવીએ હ એ બધાને પૂછું છું કેમ કે આજે રજાનો દિવસ છે બધા ઘરે છે તો બધાની ફરમાઈશ પ્રમાણે અલગ અલગ બધાની હોય છે.
હા હા સાચું કહો છો બધાની આપડણે જો રૂટીનમાં તો આપણને ટાઈમ મળે નહી બસ ટિફિનનો ડબ્બો બનાવવાનો રોજ રોટલી શાક કારણ કે બાકોના સ્કૂલમાં પણ એ જ ફિક્સ છે કે રોટલી શાક બનાવાનું એટલે આપણે બોજ યો ફિક્સ હોય પણ જ્યારે આપડણે ફ્રી હોઈએ બા અને બધા ઘરે હોય તો આપણને આપણને બી કઈ બીજું નવીન બનાવવાની લાગે કે આપણે બી કઈ બીજું નવીન બનાવીએ નાસ્તામાં કે જમવામાં.
હા બસ એજ ચાલે આપ આપ બધી મતલબ લેડીઝનો એક જ પ્રશ્ન હોય કે બસ જમવામાં શું બનાવવાનું નાસ્તામાં શું?
સાચું કવ છું એતે એ તો રોજનું જ છે કે શું બનાવીએ એવું. કે બાળકોને ભાવે બી મોટાઓને બી ભાવે અને આપડું પણ કામ થઈ રે અને આટલા ઉનાળા માં રસોઈમાં બહુ વખત કર આવો એ પણ આપણા માટે આપણને એવું હોય કે ફટાફટ બનાવીને બહાર નીકળ અને બાળકોનેને મોટાઓને એવું હોય કે કઈ એવું બનાવે કે જે આપણને સ્વાદિષ્ટ લાગે એટલે આ બંને રસ્તાકસી માં આપડી તો બરાબરની વાક લાગી જાય કે શું કરીશું આપડે શું બનાવીએ એવું
બિલકુલ સાચું કીધું તમે કેમ કે રસોડામાં અત્યારે ઊભું જ નથી રહેવાતું તમે રોટલી કરોને રસોડામાં જાઓ તમને એમ લાગશે કે તમને ભઠ્ટી આગળ કોઈ એ ઊભા રાખી
સાચચું કહું છું આટલા તાપમાં આપણને અ બહુ આમ શોર્ટમાં બની રહે ને એવું અને બાળકોને તો સ્વાદિષ્ટ વ્યંજન જોઈએ મોટાઓને બધાને કાઈ સ્પેશિયલ બનાવો કાંઈ સ્પેશિયલ બનાવો ને કાંઈ સ્પેશિયલ બનાવવામાં તો આપણને પણ આપણું કેટલું આવા તાપમાં કેવી રીતે આટલો સમય રસોઈમાં ગાળવવો
બિલકુલ મને તો હું તો રસોડામાં રોટલીને એવું કરું ને તો હું તો એટલી મને પરસેવો થઈ જાય ને કે મને એવું લાગે કોઈક વાર તો મારું બીપી લો થઈ જાય છે કેમ કે મને છે ને ગર બિલકુલ શહ નથી થતી કે મારે પછી જ જે બંધ કરીને બી મારે મતલબ ખંદર રૂમમાં આવવું પડે છે એટલી ગરમી છે.
હું પણ જો હમણાં તો એટલી તાપ એટલો વધી ગયો છે ને એટલે સવારનું તો ચલો થોડું કામ કરીને પછી પણ સાંજનું પણ રસોઈ બનાવીને સ્નાન કરીએ ને તો આપણને એવું થાય કે ના હવે થોડી શાંતિ રિલેક્સ મળ્યું કારણ કે રો એટલી બનાવતા બનાવતા તો એટલો પડસીવો થઈ જાય છે. અને એટલું તાપ લાગે છે. તો જયારે આપણે પાછા ફરીથી સ્નાન કરીએ તો ઠંડુ એમ પાછું શરીર આપણો ઠંડો થાય છે.
બિલકુલ સાચું કીધું પાછું રાતના તો મતલબ કઈ ને આપણે નાહવા વગર ઊંઘર જ નથી આવતી નાને સવું પડે છે છે રાતના શું હવે તો ઉનાળો છે એટલે બે ત્રણ વાર નાવાનો થઈ જાય છે.
હા હું તો વધારે પડતું કારણ કે ટંકીમાં પણ પાણી ઉનાળાના લીધે પાણી બહુ જ ગરમ થઈ જાય છે તો પછી એના માટે પણ હું અ વધારે પડતા પાણી ભરીને પણ રાખવું પડે છે તો જે આપણે સ્નાન કરી શકીએ નહી તો પછી અ બહુ ઊનુંું પાણી નીકળે છે ટંકી માંથી તો
હા બહુ જ ગરમ પાણી નીકળે અમારે પણ અહીંયા ભલે અમે એપાર્ટમેન્ટમાં રહેતા હોઈએ છીએ છતાં પણ પણ ટેરેસ પરની ટાંકી તો તપે જ છે પણહીં ત્યાં અમારે બી નળોમાં બપોરે તો બહુ જ ગરમ પાણી આવે છે.
હા સાચું કહો છો તમે અને આના માટે તો પછી હવે એવું ક છે ને કે ગીઝરનો ઉપયોગ ગરમ પાણી કરવા તો હવે ઠંડુ પાણી ફ્રીઝરનો ઉપયોગ પણ આપણને બાથરૂમમાં પણ કરવો પડે એવી સ્થિતિ આ ગઈ છે.
હા નને સાચી વાત છે અને તમે તો જ્યાં રહો છો ત્યાં તો બહુ જ સખત ગરમી હશે ને
હા બહુ જ ગરમી છે ગરમી ન તો બહઉ એ આવા ગરમીમાં તો ક્યાંય બહાર જવું કે કઈ લેવું આપડે કઈ વસ્તુ ન આપણે લેનદેન કરવી હોય તો એના માટે આપણે પહેલાથી વિચાર કરીને રાખવું જ પડે કે સાંજના કા તો સવારના પહેલા પહેલા કામ કરી લઈએ તો સારું બપોર થી તો ન નહી જ મતલબ એવું કઈ કામ બપોર ઉપર તો મુકતા જ નથી.
બિલકુલ હમણાં તો તમે જોશો ને કે મતલબ સવારના દસ વાગે તમે બહાર નહી જઈ શકો એટલો તાપ લાગે છે સવારના પરમાં પણ બહુ જ તાપ લાગે છે.
સાચું કહો છો તમે સવારથી જ ઘરમી આપડો પ્રકોપ બતાવવાનું ચાલુ કરી નાખે છે એટલો તો હવે ઉનાળો ઉનાળાનો એ થઈ ગયો છે
બિલકુલ પછી છોકરાઓને કેવી લૂ ને બધું લાગી જાય છે ને તો એના માટે તમે શું કરો છો લૂ અગર લાગી ગઈ હોય તો
લૂ લાગી ગઈ હોય તો જો એમના માટે આપણે કેરીનું પાણી છે ને બનાવીએ કાંદો કાચો કાંદો છે. જમ જમવામાં આપણે સલાદમાં આમણો કાકડી સલાદ અને કાચો કાંદા નુ ઉપયોગ વધારે કરીએ પછી લીંબુ પાણી ને ગ્લુકોઝ ને એવું બધું બાળકોમાં ટેવ પાડી એમને સ્વાદ જે ફ્લેવર નો સ્વાદ નો એમને ગ્લુકોઝ ધાવે એ એનો ડબ્બો લાવી નાી દીધો છે તો એ લોકો પાણી પીએ ત્યારે એ પોતે જે એક બે ચમ્મચ એમાં નાખ ન પીએ તો ગ્લુકોઝ કે પાણી ની કમી ના થાય. અને એવું એવી રીતે એમને જો લ થી બચાવવા માટે આપણે કઈ ને કઈ કરવું
ના બિલકુલ ઉનાળા માં તમે કેરી અને કાંદાનો ઉપયોગ કરો જેટલો થાય ને તેટલો વધારે કરો બહુ જ સારું છે અને મેં છે ને એવું પણ સાંભળ્યું કે ગામડામાં પણ મને પાકી એની એનું જ્ઞાન નથી પણ મેં એવું સાંભળેલ્યું છે કે ગામડાઓમાં મતલબ તે લો લાગી જાય. તો આંબલી અને ઓલુંજી રાખ હોય છે ને ચૂરણી એનું બી કંઈક તો એ લોકો કરે છે કાં તો શરીરને ચોપડે છે કે શું કરે છે મને બ તમને કંઈ ખ્યાલ છે એના વિશે.
અ એટલોું તો મને ખ્યાલ નથી રાખ ન ને એવું બધું હું પણ હું ગામડામાં ઓછી રહેલી છું હા પણ આંબલી હા તો આંબલી તો એવું છે કે આંબલી માટે સાંભળેલું છે કે આપણને ગરમીમાં એનું સેવન કરવું જોઈએ એ આપણા શરીર માટે સારી છે જેવી રીતે કેરી અ કેરી ખાવાથી આપણ આપણને લૂ થી બચાવ થાય છે ને એવી રીતે ત આંમલી ખાવાથી પણ આપણેે લ થી બચાવ થાય છે.
અચ્છા એ જ આપણને શું એકબીજા સાથે વાત કરીએ તો થોડું ઘણું જાણવા મળે ને કે જે મને નહી ખબર હોય તો તમારી પાસેથી જાણવા મળ
સાચું કહું છો આપડે હા આપણો જ્ઞાન ન પણ આમાં કેટલી બધી વાતો તમે મને ત્યાંની બ ત તમે જ્યાં રોજ તો મને પણ જ્ઞાન ભાન થયો કે ભાઈ આવી રીતે પણ થાય છે તો એવી રીતે આપણું પણ જ્ઞાન વધ વધે છે ને જો આપણું વધે તો આપડે આપડા અ ઘરના ને બાળ બધાને બતાવીએ તો એમને પણ એ કામમાં લાગે છે.
બિલકુલ એમ પણ જોવો જ્ઞાન એકબીજાને આપવાથી જ વધે છે કે આપણી પાસે જે અગર કંઈક વસ્તુઓની આપણને ખબર હોય તો આપણે બીજાને આપશું એમને કંઈક ખબર હોય તો એ આપણને ક એવી રીતે એકબીજા સાથે વાતો કરવાથી જ એકબીજાનું જ્ઞાન વધે છે. એટલે મારે ખ્યાલથી છે ને એકબીજા સાથે કનેક્ટમાં રહેવું ખૂબ જ જરૂરી છે.
સાચું કહો છો તમે આ ગને કનેક્ટ માં રહેવું જ જોઈએ આપડે જો, આમાં જ કહેવાય છે ને કે મનુષ્ય આવી રીતે કોઈ સામાજિક પ્રાણી નથી અને સમાજની જ બહુ જરૂર હોય છે આવું કે છે ને કોઈને માં, અભિમાન હોય તો કોઈ એવું કહે છે કે મારે કોઈની જરૂર નથી, પણ એવું ટૂંક માં આવે છે કે, એ કોઈ દિવસ અભિમાન કરવો જોઈએ નહી કારણ કે એક માટીની પણ વસ્તુ ની એ માટી પણ જરૂરી જરૂરની વસ્તું વસ્તુ છે, એટલે સમાજમાં રહીને અને એકબીજાના કામ તો આવું જ આવું જ જોઈએ.
બિલકુલ, આ મતલબ એક કોઈ એવો એક માણસ નહી હશે કે એને કોઈની જરૂર નથી ગમે ત્યારે કોઈ બી વસ્તુ ને લઈને આપ આપણને બીજાની જરૂર તો પડે જ ગમે ત્યારે. અ એટલે જો ઇવન તમે આ દુનિયા છોડીને જશો ને. ત્યારે તમને લઈ જવા માટે. તે માટે પણ ચાર માણસની જરૂર પડશે. એટલે આપણે એવું તો બોલાય જ નહીં કે કે મને કોઈની જરૂર નથી ને અભિમાન તો રાવણનો પણ નથી થઈ ગયો એટલી સોનાની લંકા હતી તો એમનો અભિમાન નથી થઈ ગયો તો આપણે સામાન્ય મનુષ્ય છે, તો આપણે એટલો અભિમાન મતલબ આગ લઈને ક્યાં જવાના.
સાચું કહો છો એટલે સમાજમાં રહીને એકબીજાની મદદ કરીને એકબીજાના માટે જે રીતે આપણેે સમર્પિત થઈ શકીએ કોઈ કામ ના લીધે કે કોઈ, અ એવી કેવી પણ પરિસ્થિતિમાં આપણે, એકબીજાના કામે આઈએ તો જો જેવી આજે તમારી સર પરિસ્થિતિ સારી હશે, તો એવું કઈ જરૂરી નથી કે આગ આગળ પણ એવી જ રહેવાની તો કે આ, ઉતાર ચઢાવ આવતા રહે છે જિંદગી માં તો એવા ઉતાર ચડાવમાં એકબીજાનો સહારો બનવો. એ આપણા મનુષ્ય માત્ર મનુષ્ય, મનુ બનાયા છે તો મનુષ્ય મનુષ્યતા જેવી જેવું પણ આપણામાં કાંઇ હોવું જોઈએ.
બિલકુલ સાચી વાત કરી છે આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે કેટલી ચોસઠ યોનીઓ પાર કરીએ ત્યારે આપને જઈને આપણને મનુષ્યનો અવતાર મળે છે, તો જો આપણને આ અવતાર મળ્યો છે તો આ આ ભાવમાં આપણે એટલા બધા સારા કામો કરીએ આપણા સમાજમાં આપણે ઉપયોગી બનીએ એવા સારા કામો કરીને જઈએ કે આપણું સમાજ છે આપણું, આપણા લોકો છે આપણને યાદ કરે અને સેવાભાવી અ રહેવું ખૂબ જ જરૂરી છે, એકબીજાના મનમાં એકબીજા પ્રત્યે દયાભાવ રાખવો ખૂબ જ જરૂરી છે એ પછી મનુષ્ય હોય કે પ્રાણી હોય બધી બધા જીવ પર દયાભાવ રાખવો ખૂબ જ જરૂરી છે.
સાચું કહો છો તમે એના માટે આપ આપણને, અ આપણામાં પણ એવા ગુણોનો ગુણોનો વિકાસ કરવો જોઈએ કોઈને જરૂરિયાત પડે તો એ જરૂરિયાત સમય પર આપણને જઈને ઊભું રહેવું જોઈએ, એવો અભિમાન તો કોઈ કોઈના કામનો નથી દેવ જોવો તે આપણે આવા સંસ્કાર રાખ રાખીએ તો જો આપણને જોઈને આપણા નાના બાળકોમાં પણ એવા સંસ્કાર તો જરૂર થી આવે જ છે.
બિલકુલ આપણે આપણા બાળકોને બસ જો વારસામાં શું આપી શકીએ આ જ એક વસ્તુ જો ધન દોલત એ તો એ લોકો પણ કમાવી લેશે એ લોકો પણ બધું ઊભું કરી લેશે એટલું બધું સામ્રાજ્ય, પણ વારસામાં તો ખરું આપણે આપણા બાળકોને, આપણી સંસ્કૃતિ જે આપણા જે રીત રિવાજ છે, જે લોકો સાથે કેવી રીતે રહેવું દયાભાવ રેખવું આ જ બધા ગુણો આપણે વારસામાં આપણી પેઢીને આપી શકીએ છીએ.
હા બિલકુલ સાચું કહો છો તમે, જો હું તો મારા બાળકોમાં નાની નાની વસ્તુઓથી ટેવ એમને આપ છું સવારે ઉઠે છે તો એમને કહું છું કે, એમના અમારા માતા પિતાના પછી દાદા દાદી ના બધાના, ઘરમાં જે મો ને એમને, એમના પગે લાગવા જાય છે એ લોકો સવારે રોજ, પછી એ જયારે પણ કોઈ પણ તહેવાર કે કઈ બી હોય તો એ તહેવારમાં પણ, એ લોકો જેવી રીતે અમે કઈ બી તૈયારી કરતા હોય. છે, એમને પણ એ નાની-નાની નાના-નાના ટાસ્ક એમને પણ આપીએ છીએ, તો એમનામાં પણ એવું ઉત્સાહ થાય કે ના અમે પણ એવું બધું કાઈ કર્યું છે. તો એવી રીતે પણ હમે એમને શીખવાડીએ છીએ તો શીખવાડવાની તો જો એ નાનપણથી આપ પણે એમનામાં સંસ્કાર આપીએ તો એમનામાં મોટા થઈને એમની આદત બને છે.
નહીં-નહીં બિલકુલ. બહુ સરસ સંસ્કાર આપો છો તમે, અને બાળકોને આપણે એ બધી વસ્તુ શીખવાડવી જ પડે છે, તો જ આગળ જઈને એ અહ એને ફોલો કરશે, એ એમના બાળકોને શીખવાડશે. જો આ આપણે બાળપણથી જ એમને એવી સારી પરવરિશ આપશું તો.
સારું ચાલો પછી મળીએ હે ને. અને હા તમે તમારા બાળક લોકોને શીખવાડજો અને હું પણ શીખવાડું. એટલે આપડે આગળ સંસ્કાર તો એમના બન બન્યા રહે
બિલકુલ બિલકુલ ચાલો મળીએ જય શ્રી કૃષ્ણ.
હું. પપ્પા